હલો
હલો
હલો! હમ કેમ છો મજામાં?
હ મજામાં તમે કેમ છો?
હા હું પણ મજામાં.
શું ચાલે ભાઈ? હ
હમ, સરસ હમ અત અત્યારે અત્યારે આપણે પૈસા કેવી રીતે બચાવવા? એ પણ એક જરૂરી બની ગયું છે.
હા!
કારણ કે આપણે આપણા રોજિંદા જીવનમાં આપણે અ શિક્ષણ મેળવવા માટે, કપડા ખરીદવા માટે, પૈસા બચાવવા ખુબ જ જરૂરી છે. જેમ આપણે પૈસા બચાવશું, તો આપણે આપણી જરૂરિયાતો પૂરી કરી શકશું. આપણે બધાની જેમ ગમે ત્યા પૈસા વેડવશું, ગમે ત્યાં પૈસા વેડપશું તો, આપણે આગળ આપણે ભવિષ્યમાં ગમે તે આકસ્મિક સંજોગોમાં ગમે ત્યારે આપણને અ કોઈ પણ રીતે જેમ કે બીમારી કોઈ આવી જાય, અચાનક એક્સિડન્ટ જેવો આકસ્મિક રીતે કઈ પણ અ કાર્ય થઈ જાય ત્યારે કોઈ પણ મુશ્કેલીઓ આપણને અ પૂછીને નથી આવતી. એટલે એના માટે આપડણે પૈસા બચાવવા ખુબ જ જરૂરી છે.
હા સાચી વાત છે. આ જમાના માં થોડી બચત તો કરવી જ પડે.
હમ બચત કરવી જ પડે, આપડે ગમે ત્યારે બેંક ખાતા માં પણ આપડે બચત તરીકે અ થોડા થોડા પૈસા એ અંદર ભરવા જરૂરી છે કે આપને ભવિષ્યમાં ગમે ત્યાં કામ આવે.
કામ આવી છે. સાચી વાત છે.
બ બચત આપડે કરવાથી હમ આ મોંઘવારી માં આપડે બચત કરવાથી આપડે આપડે અચાનક ક્યાંક ફરવા જવું હોય કે, અ અ કંઈક ઘર લેવું હોય, કઈક વાહન લેવું હોય, ગાડી લેવી હોય, ગમે લેવું હોય તો પૈસા બચાવવા હોય તો જ આપડે લઈ શકીએ. નહી તો લોન કરીને- લઈએ તો પણ આપણે આગળ જતા એનું વ્યાજ વધારે ભરવું પડે છે
હા સાચી વાત છે.
એટલે જેમ બને એમ આપડે પૈસા બચાવવા ખુબ જ જરૂરી છે. અને પૈસા ક્યાં ખર્ચવા તે પણ આપણામાં આવડત હોવી જોઈએ કે, આપણે ક્યાં પૈસા ખર્ચવા અને ક્યાં નથી ખર્ચવા
સાચી વાત છે.
આપણને એટલી ખબર પડવી જોઈએ કે આપડણે ગમે ત્યા પૈસા ખર્ચી નાખશું તો, આગળ ભવિષ્યમાં આપડણે ગમે ત્યારે જરૂર પડશે ત્યારે આપણે એ પૈસા ક્યાં વપરાઈ ગયા હશે તો આપણે શું કરી શકશું? એટલે બચાવ્યા હોય તો, આપણે ગમે ત્યારે જરૂરિયાત પ્રમાણે, આપણે ત્યારે કોઈ પાસે આપણે માંગી ન માંગવા ન પડે આપણી પાસે પૈસા પડ્યા હોય તો.
હા સાચી વાત છે. આપડે કોઈ ઈમરજન્સી હોય, કોઈ દવાખાનું હોય અ્યારે આપડે કોઈ પાસે માંગવા ન પડે થોડો બચાવ હોય તો આપણને જ ભવિષ્યમા કામ આવી શકે
હમ સાચી વાત છે.
હમ્મ
ના અત્યારે અત્યારે શિક્ષણ જેમ કે અ સ્કૂલ માટે શાળાઓનું પણ એટલું બધી ફી થઈ ગઈ છે. કે આપણેે આપણા છોકરાઓ માટે પણ એ બચાવવા પડે જ તો જ આપણેે એને સારુ ભવિષ્ય સારી સ્કૂલમાં મૂકી શકીએ
હા બરાબર છે. તો તો ફીસ એટલી બધી વધી ગઈ છે, કે આપણે જેટલી ચોખણ જેટલી ફીસ હોય, એટલે આપડે મહિને એટલુ ન કરી શકતા હોય પણ થોડા ઘણા બચાવ્યા હોય તો આપણે આગળ એનું કરી શકીએ
હમ ને આપડી આપડ પાસે આપડી પાસે એટલા અ બચાવેલા હોય, તો આપણે આપણા અ રિશતેદાર પણ આપણે મદદરૂપ બની શકીએ ગમે ત્યારે
સાચી વાત છે કોઈને જોતા હોય તો ઇમરજન્સી માં આપડે આપી શકીએ.
હમ આપડે આપડે બધા જ પાસે કશું ન હોય તો આપડે કોને કોને મદદ કરી શકીએ તો આપણી પાસે કોઈ કોઈ બચાવવુ હોય, તો એ આપડે બીજાને મદદરૂપ બની શકે આપડા હ સગાંવહાલાં ઓને
હા સાચી વાત છે.
હમ
આ સમયમાં પૈસા સિવાય કઈ છેજ, નહી. પૈસા થીને જ બધુ ચાલે છે.
હા પૈસાની બહુ જ જરૂરિયાત છે, પૈસા છે તો જ બધુ છે. હ
એવુ કેવાય તો કે પૈસા હે ને તો જ જીવન છે એવું કેવુ હોય, તો કેવાય સમયમાં એવુ છે.
હ ને પૈસા હોય તો જ શિક્ષણ મેળવી શકે ને શિક્ષણ એ અ શિક્ષ શિક્ષિત હોવુ એટલુ જરૂરી છે, તો જ તમે વધારે પૈસા પૈસા અને શિક્ષિત બને ઈક્વલ છે, બને સરખા છે. તમે શિક્ષિત વધારો હોવ, તો તમે પૈસા કમાઈ શકો અને પૈસા હોય તો તમે સરુ શિક્ષણ મેળવી શકો
સાચી વાત છે, અત્યારે ક્યાંય એમ અ આપ નોકરી ક્યાંય કોઈ આપતા નથી. તે નોકરી કરવા માટે જઈએ તો ભણતર કેટલુ માંગે છે. પાણી યાદ ના હોય, તો સુું નોકરી કરીએ
હમ્મ
ભણવા માટે પૈસા જરૂરી છે.
હમ હંમેશા આપણેે પૈસા ની બચત કરવી જ જોઈએ.
સાચી વાત છે, થોડા ઘણી બચત તો આપડે રોજ ન આપડે પાંચસોમા ચાલે છે, તો હોય તો આપડે સાતસો નો ખર્ચો ન કરાય પાંચસો માંથી એમ થાય કે બસો રૂપિયામાં ચાલી જશે, તો ત્રણસો રૂપિયા બચાવવા પડે
હા ને હા આપ પડે એમાંથી સો રૂપિયા બચે ને તો એ સાઈડમા રાખી દેવાય કે આપણને ગમે ત્યારે એ આગળ જતા કામ આવે
સાચી વાત છે. રોજના એટલા સો રૂપિયા બચાવી તો કેટલા પૈસા બચે
હા બિન જરૂરી ખર્ચા ટાળવા જ પડે અ બિનજરૂરી આપને ખબર છે કે આ વસ્તુ તો આપણે લેવાથી કોઈ ફાયદો નથી તે વસ્તુ લેવાની જરૂર જ નથી. પછી એની પાછળ આપડા પૈસા નો ખર્ચા કરે હમ.
એ બહુ જરૂરી લાગે કે આમાં જરૂરી જ છે એમાં ખર્ચો કરવો પડશે એમાં આપડે ખર્ચો કરીએ.
હ
આપને એમ થાય કે આ વસ્તુમાં ચાલી જશે તો ચલાવી લેવાનું
તે લોકો આ આજ આજકાલના જે લોકો છે. કે એ લોકો અ ઘણા બધા દેખાદેખી માંજ જેમ કે ફેશન ના કારણે વધારે ખર્ચા કરે છે કે પેલી આવું પહેર્યું છે. તો આપણે એનાથી વધારે સારું પહેરવાનું પણ એવું નહી આપણા આપણે જેટલામાં હોય એ એટલામાં જ આપડે લેવાય ખાલી ખોટું એટલું બધું ખર્ચો કરીને આપણા જ આપણેે જ મુસીબત પોતાના ઉપર લઈ લઈએ છે કે. પછી આપડે ખર્ચા ક્યાંથી કાઢી.
સાચી વાત છે.
અત્યારે આવીયા અ મેરેજમાં અ લગ્ન પ્રસંગમાં એમાં પણ અ અઢડક પૈસા વાપરે છે પણ એટલું બધું વાપરવાની કોઈ જરૂર હોતી જ નથી તો એ લોકો વાપ